નમસ્તે બેન બસ મજામાં છું.
ટબી બજારમાં હું
હમ તમે મજામાં છો.
ખૂબ મજામાં છું હ તમે તમે શું કરે છે
છે એ બસ ઘરનું કામ કરો છું ઉટા ત્યાં છા એ છોકરી પુરી રાત. ત નીંદે ની કર. વધી છે બુખાર આવે છે છોકરીનું, તો ટી વજીગી ગુજરાતની.
સાચી વાત બેન બાળક પરેશાન કરે નહીં તો આપણને બી કમજોર આવે છે ને.
સઈ કેવો છો. રાત ન તીન બજા નું સોયા છે તો કઈ નીંદ આવે છે આખા સો આખાથી લોડ પડી ખે કે છે કે શુ શુ વાપ સૌ છું પર અબ સસુરાલ મેં કહા સો ઓછું કામ હે
થોડી દેર ની તો કામ ફ્રી બહેન ને થોડી દેર રેસ્ટ કરનો બેન ની રેસ્ટ કરો તો હેલ્થ પહેલી એની હેલ્થ સ નિવેટ.
સૌ સહી કેવું છું સારું એ પણ. આભાર ઉઠીને બેઠીશું ને. મને એ લાગે છે કઈ કામ કરવાનું ભેજો દુખે છે.
સાચી વાત હે હે.
માથા નું તું કે કે અતરી પ્રોબ્લેમ છે દુખવાની.
હમ. અ મેં તો અ સ્કૂલ ખલી છે ને તો બચ્ચો રે બાલકો ને એ પઢઈ ચાલુ વેગી છે
સહી કેવે છે
મારાા ના સંગ બેઠ હાચી વાત.
માય છોગરી કરવાનું હે એડમિશન છે પર કરવાની છે એ બીમાર છે તો. બાબા રવાદે છે.
હા! તો કઈ નઈ ને એડમિશન તો દ દસ તારીખ તક ચાલે છે ને?
હા! તો થોડસો તબિયત સહી છે છે એની તો અમારી સ્કૂલ. બીજું છે. થોડી તબિયત થઈ હોઈ છે, તો હસબેન્ડ ની સાથે લે જાઉ. બાત કરું કરુ છું. કઈ પઢાઈ છે. કઈ દીખઈ છે.
પછી મેશું. દસ તારીખ નું તો એડમિશન ચાલુ છે.
હા! દસ તારીખ દસ પંદર તારીખ તક કર કોઈ કરાવી શકો છે.
હા! હોય છે. આ કરવાનું છે. કે પરેશાન બી કરે છે ને. રગવા સહી આપ બોલે ચાલે સબ ઠીક છે. સુસુપોટી ક દેવી છે તો રગોતી સ્સ્કૂલમાં.
હા! કોઈ વાત નહી, કરી શકો ને.
એડમિશન દેલાનું છે અબાર તો. મનીષાને પૂછ્યું છે. છોકરા ન સ્કૂલ ભેજો છે તો કે ફિક્સ નથી મારો.
કયા વણર તો છોકરું હછું જ બોલે ને ચાલીસ. શયારી તો હે નહ ભેજ ન ભેજણું સ્ય છે ને?
ભેજનું થઈ જ પણ આટાનું સસુર જે નાટક કરે છે એવું.
હા તંગ આવી છે તંગ આવી છે એ તો બોલે. મેં તુમ બ બોલ્યો કે તુમ રેન્ટ લે લો.
હમ્મ.
જહાં સે નિકલ જાઓ ઔર ક્યાં.
હા સાચી વાત હૈ. મને કેરિયા કે ઘણા પરેશાન કરે હૈ. મે કીધું સાચી વાત હે બેન. મેં ખુદથી પરેશાન ભી હું, મેં ખુદ હી કેવી મે રેન્ટ લેન રેહુ, પણ કઈ કરું?
સા કેવ છે. રોજ રોજ ન કોઈ હ એક ટાઈમ દ ટાઈમ. શાંતિ ન રોટી ખાવા માટેે હોળ વ છે.
હા સાચી વાત બેન. રોજ રોજ શું કરેશે હે ને?
હમ તમારે તો કોઈ બોલે નહી છે. આ આણાકી તો પૂરું દ માથ ચડાવે છે સસુર. અત્ર રું ગંધ ગંધો બ છે. કોણ શુને છે રોજ રોજ નું
સાચી વાત હ. અરે મને તો મતલબ કે ઘણા બોલી બોલી આપડે ઠુકરાવી ઠુકગયા હૈ. મારે તો મેં કટરો હુંણ્યોહ મેં જ જાણું છે.
હ તો થ પણ તમારે બન. હસબેન્ડ નું અતયુન છે. અને તો હસબેન્ડ નું બી તો શું છે કે મતલબ દન રાત. પીવાનું, ખાવાનું મસ્ત રહેેવાનું બિજારી લુગાઈ ન પરેશાન કરે છે.
સાચી વાત હ બેન. હસબેન્ડ રોઈ અગર સા નની હોય તો. હ લુંગઈ બિચારી કરે કઈ છે ને?
હમ્મ. સસુર તો છે છેઈ છીન, હસબેન્ડ ભી તો ઓર માતા છે.
સાચી વાત હે.
જરૂરી છે સસુર સબ ચાલે છે, પણ હસબન્ડ હી ખરાબ બેચે તો, ફિર તો દેખો કેસે રહેવા.
સાચી વાત હે. ખુબ સરસ વાત કીધી બેન. હસબેન્ડ બી હા સારા, સરસ વાત.
નોકરી બી કરે છે. ન કરે છે, મતલબ નોકરી ભી છે, ને પઢાઈ ભી કરે છે, તો મતલબ ઠીક હી ઈને હસબેન્ડ તો કંઈ નઈ કરે છે. બિચારા પૈસા નહીં આલે, તો પૈસા તો ચાહિયે ક્યું.
હ હા. એકે તો જાવે છે ને હવે તો બહાર ની જ રહેવે છે ને, આવે જાવેન.
અરે ભઈ પેસા વેસા નહીં બચાવે છે ને ઔર ગાડી અધી ગબાડ ચલાવે છે, પંદ્રાહ દિન પંદ્રાહ દિન બારે છે ને. ઈ તો પછી છોટો બચ્ચો હે, પૈસ પૈસા તો છાવી જ છેને લુગી જાતને તો.
અરે કંઈ નહીં કુજને કંઈ ન કંઈ ધંધો ખોલી દેઓ છે ને, આજ આજ કલ રોજ મહિલાએ કતરી આગે બઢી ગઈ છે ને, મહિલા ખુદ આત્ભર આત્મનિર્ભર બની ગી છે. તો એડો કંઈ કોને. મેં ખુદ ભી મતલબ મારે હસબેન્ડને રોજ કે હું રેન્ટ પે લે લો ને આપડે
અન તમાર તો સેટલમેન્ટ હવે શકે છે કે હસબેન્ડ કમાવે છે, અને બીજું ફાલ્તુ નુ ની ઉડાવે છે યુ
ફાલતુ નું તો કઈ ઉડા મારે તો કિસ્તો સે પર સોને
હા પૂછ ચલું કિસ્ત બિસ્તનું પીસોમાં તો ઉતાનો પડે છે અને કિસ્તા રાખો તો બડિયા કામ છે કિસ્ત ન તો કતરું દરફ રહે છે છે કે કિસ્તભરને કિસ્તરને કમાણ
હમ સાચી વાત
આપણ કિસ્તા વિસ્તા નું ની કઈ ભરે છે ને દન રાત નું બસ પાલટી કરે છે ને બસ ઘરે આવે હાકો કરે છે તો કોણ બરદાશત કરે છે
હ સાચી વાત બેન ખૂબ સરસ વાત કીધી. અહી આવુ કરે તોજીવ ને લાગે ને ઘરમે
હ તમારા હસબેન્ડ નું તો તમે જાણો જ છો કે પઢાઈ બી કરે છે એવું
હા વ તો સાચી પણ મારે મારી નહી સુણે પડાઈ તો કરે છે પણ મારી નની સુણે મેં કવું કે આ બા રેન્ટ લ લ આપણે એડમિશન કરાવનું બચારો ના ક દરી જગ સેટલ કરાત સત્ર મહિના વી ગયા મે એ. પિછલા મહિના મેંને તમા મા બાળકને સ્કૂલ ભેજ્યું કો ન તો અભ મેંને સ્કૂલ મેં ક્યુ ભેજ જ આપે દુસરે મજ પૈસા જદા લાગી રહ્યા હોશયાર પણ વે રહો કોહી તો આપ તો મેં કુ દૂસરી મે ભેજા ભી તો હા હા કરે ન બ મેં કે મેં કે ત મેં કો કરતા રેન્ટ લે લાં સસ્તો દેખ લા આપણે કોઈ જરૂરી થોડી કે બરોઈ જ દેખા
તમ તો યાર યા ડ ડબોકને ડબોક નું બી રૂમ ભાડો બમ છે દો હજાર નો મીલ જાય પંદરાસો દો હજાર નો રૂમ. તમે ડબ્બો થી લેવો છો એક વાર.
હમ મે એય વાત કરું કે ડબ બોકી ભલે ઉદયપુર મે તીન હજાર તક મિલ જવે તો ભલે ઉદયપુર મે લેલો દયપુર યુ ઉદયપુરમાં લેવો તો મેં ઘરમે કઈ ધંધો કરકા જૈસે કે ટિફિન ચાલ કરી દેવ મેં કે કઈ ભી કર સકાયું
હા ટિફિન નો ધંધો બી બવ બઢિયા છે સરસ છે દસ ટિફન બનાવો છો ધંધા એક ટ ત સો રૂપિયા નું તો હજાર રૂપિયા વેસી કમાવ છો
સાચી ન સો રૂપિયા ન આપી પહેલી તો લાઈબ્રેરી વગેરા બાત કરલો લો તો રૂપિયા ટિપિન દે દો તો એ ચાર હજાર મહિનાની વાત કરલો લો ને તો અગર દસ. દસ મેમ્બર પણ મળ્યા ને તો ઘણા છે ને તો ખુબ પૈસા વેચાય નહી
તો ઘર બેઠી બેઠી તમે રોટી રોટી થેબણી છે તો આરામ.
હા તો ઘરમે તો રોટલા જ થેપણા ને રોટલા થે પણા ને સાક યો બેપુ હૈ ન
જો નીકળે ને પછી તમારે બીસ હજાર હાથમાં આવે છે તો ખુબ છે.
હા સાચી વાત છે બેન મે એય વાતને કેતો હા. પણ મે એક દ જગ વાત ભી કીધી ટી વા પણ તે પહેલી વા આપ ટેસ્ટે. કઈ વાત ન ટેસ્ટી બતાવી દ એ મ ને.
ટિ્પન ન તો શું કઈ નઈ હ આવે. બેન છોટા છોટા ન ટીપન નું બહું જ આવશ્યકતા છે અ કોલેજ નું લડકીયા લડકા. ટ છે કોઈ બી ટ બનાવું છે ઓનલાઈન ની બ. આવે છે કે કોઈ ટિફિન બનાવે છે કઈ. તમે કોલેજ પાસ નું રેવો છે તો ઓર બડિયા છે. કોલેજ પણ પાંચ દસ કોલેજ લડકિયા ન ટીફન લેવે છે તો આરામ નીકળ જ. રૂમ ભાડું.
હા સાચી વાત બેન કોલેજ હૈ જ લાઇબ્રેરી પાર્ હૈ. યા પછી યો અને મે હે. કઈ લાઇબ્રેરી હૈ કોલેજ હૈ હોસ્ટલ હૈ આના મે અગ ટિફન. વેજન વાત આપ ડેલી વેજા અને ત્રુટિન તો રૂટીન તો આપો આરામ કરકો ખર્ચો નિકાલ સકો બચત ભી વેજે
તમે બી આર થોડી સી વાત કર્યું. એમેઝોન, સ્વીગી વગેરે તો છે ને. તો મતલબ ઓર્ડર કર લેતે લોકો જે.
હા, સાચી વાત, બેન એક.
તો ટીફિન દિન. તમે ઘર સેટ કરો છો, સામાન લાણો છે, ચાલીસ-પચાસ હજાર નો જુગાડ બેઠા. જાઓ છો, તો ઠીક છે.
હા, સાચી વાત. મે મેં વહી તો બોલ્યું કે ધંધો ખોલલો તો તો એક બાર ન્વેસ્ટ કર પડે ને. તો અણીને ઇન્વેસ્ટ કરલો, આપણો કુદરત સેઠ વય. હે કે ન, હા? તો મેં એહી વાત બોલ, હું મારે હસબન્ડે પણ, હસબન્ડે સુણે. તો હુ છે કે, આજ તો બીજ ન બીજ તીજજ કઈ પતો.
કઈ બતો છે, એમ તો ધ્યાન રાખવું ની જ હોય. હ, એતો તમે બી વા ચાલો. જે તો બડિયા સોચે કે તુમે બહાર નકલો આરામ હ બહાર ક.
કઈ નીકળે મેં તો ઘણી કોશિશ કર્યું મે કઈક કરું પણ એમ. મારે મતલબ આપે એવુંત કે મહિલા આત્મનિર્ભર ભણી શકે છે આપ. કઈ ભી કરો ની તો મહિલા આત્મનિર્ભર હૈ આજ કલ વેસેભી ઓર અબ કઈ શકીયે હા ઠીક છે બેન હ હા.